નમસ્તે. કેમ છો?
નમસ્તે હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે તમે શું કરી રહ્યા છો? હ ઘરે છું અને થોડું કામ કરી રહી છું તમે? હું પણ ઘરે છું આજે હવામાન કેવું છે ત્યાં?
અહીં હવામાન સારું છે.
સારું તમે કેવું ભોજન સૌથી વધુ ગમે છે.
મને ખીચડી કઢી બહુ ગમે છે. તમને?
મને પણ ગમે છે અને મને પાઉભાજી પણ ખૂબ જ ગમે છે. શું તમને તે બનાવતા આવડે છે?
હા હું ખુબ જ સારી પાઉભાજી બનાવું છું.
તમારા પરિવારના બધા શું કેમ છે?
બધા મજામાં છે પૂછવા બદલ આભાર.
તમે શું ભણી રહ્યા છો કે ના? તમને શું ભણવું ગમે છે? મને નવી નવી વસ્તુઓ શીખવી ગમે છે. ખાસ કરીને પ્રવાસ અને ખોરાક વિશે.
પ્રવાસ ની વાત કરીએ તો છેલ્લે તમે ક્યાં ફરવા ગયા હતા.
હું મારા પરિવાર સાથે મુંબઈ ગયો હતો. ત્યાં હું દરિયા કિનારે કહી હતી. તમે ક્યાં ગયા હતા? થોડા સમય પહેલા નજીકમાં એક મંદિર જોવા ગય હતી. તમને મુસાફરીમાં શું સૌથી વધુ ગમે છે, નવી જગ્યાઓ જોવી અને ત્યાંનું ખાવાનું તમને? મને નવા લોકો મળવા. અને તેમની સંસ્કૃતિ તે વિશે જાણવું ગમે છે. તમારો મનપસંદ ખોરાક કેયો છે મને ઢોકળા ખમણ ખીચડી કઢી પામભાજી એ બધું ખુબ જ ગમે છે.
મને પણ એ બધું ખુબ જ ગમે છે.
શું તમે સરળ વાનગીયો બનવી લિયો છો હા હું પણ ચાાય નાસ્તો આરામથી બનાવી લઉ છું. તમને બીજા કયા કયા શોખ છે.
મને સંગીત સાંભળવું. ચાલવા જવું અને ફિલ્મો જોવી ગમે છે તમને
મને વર્કઆઉટ કરવું તરવું અને ગીતો સાંભળવા ગમે છે. સરસ રોજ વર્કઆઉટ કરો છો હા લગભગ દરરોજ થોડો સમય કાઢવો અને પ્રયત્ન કરો છું. એ સારીદત છે સાચી વાત છે તમે સ્વસ્થ રહેવા માટે શું કરો છો.
હું પૂરતું પાણી પીયો છું અને દરરોજ થોડું ચાલુ છું.
બહુ સારું તમારો મનપસંદ તહેવાર કયો છે. ગમે છે પણ મને નવરાત્રી ખાસ ગમે છે
નવરાત્રી માં ગરબા રમમાં જાઓ છો
હા તક મળે તો જરૂર જાઉં છું હા મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળે છે પરિવાર સાથે જમાવા ની મજા જ અલગ હોય છે બિલકુલ સાચું સારું તમારી સાથે વાત કરીને આનંદ થયો મને પણ ખુબ જ આનંદ થયો હા જરૂર તમારો દિવસ શુભ રહે
તમારું પણ શુભ રહે આવજો